હલો
હા કેમ છો
હલો
કેમ છો
હેલો
હા કેમ છો
હાલો
હા કેમ છો
આવાજ નથી આવતો બરોબર
તમારી ફૂલ આવે છે.
એવું તમારોું ઓછો ઓછો આવ છે કેમ છે રિજેક્ટ થઈ જવાનું પછી એમાં હા મજામાં તમે કેમ છો?
શું કરતાતા
હા
શું કરતાતા
તમારો અવાજ બહુ ઓછો આવે છે મને
કેમ નેટવર્ક પકડે
એ એવું તો મને તો કશું થવાનું નહીં એટલે કોલ રિએેક્ટ થઈ જશે એટલે
એવું
હા.
હ હવે આવે છે
હા આવે છે.
હા. બોલો.
બોલો કેમ છો
બસ મજા મે
એવું એ જમાં ત તો હવે પાણી ન મોસમ આવે છે પણ કઈ પાણી આવતું નથી હવારે આયુ તું પાંચ દસ મિનિટ લૂગી એ કોઈ નઈ થોડ પાતરા પાતરા ચીતણા બતા
હાચી વાત.
હલો.
હા બોલો
હા બોલો હું કરો છો તમે
બસ કશું નિ ઘરનું કામ આમ ઉનાળામાં તમાને ખબર છે શું થાય કેટલું ઓછું પાણી આવે છે.
હું
ઉનાળામાં કેટલું ઓછું પાણી આવે છે.
હા એ જ છે નહીં
હાચી વાત કે નહીં
હાચી વાત છે એ તો ઉનાળુ ઓછું પાણી આવે છે
વરસાદ નહીં પડે તો ઓછો આવે ને પાણી વરસાદ આઈ જાય બરાબર તો પાણી સારું આવે
હા. વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો તો પાણી ઓછું જ આવે છે ને
હાચી વાત હૈ ના આપણેે પણ મ્યુનિસિપાલટીનું બી પાણી આવતો હોય ને એ બી કેટલું એક દિવસ ઉડે ને એક દિવસ આવે
એ છેીને એ થોડું હરખું હોવું જોઈએ કોઈ કઈ કઈ કોઈ ગામ લોકોના એવાર લોકો રહેે છે ને તો આપડે એવું કરી દઈએ એ લોકો છે ને હેલો સોરી
હા હા બોલો
એ ડાયરેકશનને બોરવેલથી ડાયક્ટ એ જોઈન્ટ કરી દેવાના આપણે પાઈપલાઇનમાં પહોંચ્યા આપણે કવું પાણી આવવાનું કવું પાણી નથી આવવાનું એ આપણે હમજણતું નથી. એ આપણી પાણીની ટાંકી વાંધેલી હોય ને તો એનામાંથી તો આપણે પાણી ફિલ્ટર કરી ના હોય તો પછી આપણું આપણું એ બધું જોમ્સ ભીમ નથી પડતા એનામાં એ જ છે. પછી જમ્સ વિમસ પડ્યા તો પછી આપણે કોરોના થવાની શક્યતા રહે છે એહી
હાચી વાત હે.
કોરોના નથી આ ડેન્ગુ ડેન્ગુ ડેન્ગુ થવાની સ એ છે.
હાચી વાત હે.
હું કર છો હોય તમે બીજું?
હમ. પાણી ઓછું આવે ને તો બધી જાતની આપડે તકલીફ થાય
એ છે ને આપડી ઓક્સિજન ભી થોડો કમી મળે છે ને પાણી આવે છે તો.
પાણી ઓછું આવેનું તો બધી જાતની આપણે ગરમે રસોઈ
ના મેં એવું કહેતો તો પાણી આવે છે તો આપણે ઓ ઑક્સિજન બી કમી મળે છે ને. એજ છે શું કરો છો તમે બીજું.
ને ચ ચોમાસાને શું છે કે ચોમાસાને પાણી વરસાદનું પડી જાય ને તો આપણે પાણીની મુશ્કેલ ના થાય એવું.
અચ્છા એવું છે કે.
હાચી વાત કે નહીં.
હા એજ છે ને અમારું પાણી બરોબર આવું જોઈએ.
ખબર હ કે બધાના ઘરમાં અમે શુંએ કે બ ટુ વ્હીલ કરાયેલી હોય તો ડાયરેક્ટ પાઈપ ટાંકી મે નાખેલા હોય તો એહીંઆ તો કેટલું બધું ફાસ્ટ પાણી આવતું હશે.
હા એ છે ને.
આપડા
ફ્રેશ પાણી આવું જોઈએ તો જ આપણું એ તો એ અંદરનું છે તો એ બરોબર રહેવાનું છેને તો કશું નહીં ખવાનું એ બધું જે પાણીને આવાનું ને તો બધું આપણે જમપ્સ બીમસ પડી જવાના કોને કોને કેન્સર થઈ જવાનો કોઈ કોઈ દવાખાના ભરવાના એજ છે ને.
સાચી સાચી વાત આપણા જેવાનું તો શું કે અને મ્યુનિસિપેાલ્ટટીનો પાણી આવતો હોયને તો આપણે બહુ મુશ્કેલ હોય કે કેમ કે એક દિવસ છોડીને એક દિવસથી આવે આપણે પાણી.
એવું છે ને. એ અમારે તો એવું નથી એક દિવસ છોડે ને એક દિવસ નથી આવતું. અમારે તે રેગ્યુલર સવારે આવે છે અને સંધ્યાકાલે આવે છે. એટલે બેવુ ટાઈમ આવે છે અમને તો કશું ટેન્શન નથી કારણ કે અમા તો ઘરની એક કિલોમીટર જોડે એક નદી છે. એટલે રિવર તાપી રિવર તમને ખબર છે ને?
હલો હલો.
હા બોલો બોલો સાંભળું છું.
એ તમારા અવાજને તમને કહું છું.
હવે તો આવે છે એવું નેટવર્ક ફૂલ પકયું છે ક્યાં નહીં આવતો?
ઓ
એના માટે પાણી વરસાદનું પાણી પડે નહીં તો આપણે ગરમે આપણે ટાંકા હોય ને તો એને વરસાદના પાણી થી ભરાઈ દેવાના. તો પાણી આપણે કામ આવે છે.
હવે જ આપણે પાણી સ્ટોર કરીએ તો આપડે પાણી આગળ કશું કામ આવીએ.
સાચી વાત છે ટાંકો ભર વરસાદનું પાણીનો ટાંકો ભરી દે ને તો આપણા માટે સારું કેવાય પછી એને પાણીમાં શું ખબર છે તમારે ફટકરી નાખી દેવાની તો પાણી બાર મહિના હુધી પાણી એવું ને એવું જ રે.
હા એજ છે ને કોઈ કોઈ લોકો એવું કરે છે કે ખેતરમાં ફાર્મ હાઉસમાં મોટો તલાવ બાંધી લેવાના એ લોકો. એનામાં પાની સ્ટોર કરવાના છે એ લોકો.
હાચી વાત હે તો પેલાના માણસ એવું જ કરતા ના વરસાદનો પાણીનો ટાંકો ભરી દેતા. અંદર પછ ફીટકડી નાખી દેતા તો બાર મહિના હુધી પાણીને કશું થાય ની ને પીવા માટે બી પેલો ઓઈઝ યુઝ કરતા ને બધાં રેગુલર કામ માટે બી બધું ઓછ પાની યુઝ કરતા. તો એમે જીવાત જ ના પડે. ફીટકડી નાખી દેતો તો સારું ના કહેવાય વરસાદનું પાણી બાર મહિના હુધી ચલાવે પેલા લા માણસ
છે ને વરસાદનું પાણી કોઈ બી બાર મહિના ચલાવે છે ને કારણ કે એમને સ્ટોર કરીને તો હા એમનો બી કશું ફાયદો થશે નહીં એમનો પેટ માનો એ આપડે વરસાદનું પાણી જો પીશું ને તો આપણું પેટ મેનું બધું ઘાન નીકડી જશે એ કશું ટેન્શન નથી.
હાચી વાતે. ને હવે તો શું એ માણસને પા પાણી વના તો ચાલતો જ નહીં ને હવે તો પેલા જેવા તો માણસ હવે હે બી નહીં એ. હવે તો કેટલા બધાં માણસ બગડી ગયા છે. પાણીને બ પાણી એક બી દુસરાને ઘેર લેવા જઈએ તો બી ના આલે પેલાના માણસ. તો આલી દેતા તા. હવે તો આપણે એક ડોલ માંગીએ ને તો ભી કે ના બાપા અમારે તો પાણી નહીં એ. પાણીની બહુ કમી છે.
એજ છે ને હારું છે એ બી બરોબર બોલ્યા છો તમે.
તો ઘણા માણસ તો શું હે બેચારા પાણી મોલને ને બી તમે રોડ ઉપર પ્યાઉ ભરાવે છે. બધા માણસ પીતા હોય તો પીવા ઉપર આવે એને બી બહુ ધરમ થાય.
એજ છે ને ઘણા લોકો પાણી સ્ટોર કરીને મુકવા છે કારણ કે એમને કશું આગળી
હાચી વાત હે. આપણે પીવા માટ ટે બી એક ડોલ માંગીએ ને તો હવે હવે ના માણસ ના આલે આપને પેલાના માણસ તો બેચાર ટાંકીએ ટાંકીએ આપણે પાઈપ લગાઈને આપણે ઘેર પાઇપ લગાઈને આપને આલી દેતા. હવેના માણસ તો આપણે એક એક બાલ્ટી ભરવા જઈએ ને તો બી ના આલે.
એજ છે ને
હા હાચી વાત હે કે નહીં?
હોવ હાચી વાત છે એ
તો એના માટે બરસાદ પડી જાયને તો આપણા માટે સારું કહેવાય. વરસાદનો પાણી આવે ને તો આપણે ટાંકા ભરી દઈએ તો આપણે વાપરીએ ને તો આપણે એમ એ કોઈ દાડે મુશ્કીલ ના આવે.
વરસાદ જો પડશે ને તો આપડું પીકનું બી કામ થઈ જવાનું અને એ બધું જ કામ થઈ જવાનું. એ બાકી લોકોનું કોઈ કોઈનું કે કોઈ કોઈનું ખેતરનું કામ બી નથી થત તું કારણ કે વરસાદમાં આવે છે ને વરસાદ માં આવ છે ને ખેતરનું કામ બી નહી થતું કારણ કે એ પછી એ લોકો છે ને એમની પાસે બોરવેલ નથી. એ કશું નથી પછી એ બૂ એમને ખાવા પીવા માટે કશું આલતા નથી. ખાલી એ સરકાર આલે છે રાશન તો પછી એ રાશન પર જ એમની જિંદગી જીએ છે એ બીજા
હાચી વાત સે.
એજ છે ને મારું એ જ કઉં છે કે ભગવાન એ છે ને ટાઈમ ટુ ટાઈમ પાવ ટાઈમ ટુ ટાઈમ પાણી હરવુંઈએ કારણ કે પાણી હલશે તો જ કશું આગળ એ ભવિષ્યત હશે એમનું વિચારણનું ના કર ના પાની આવવાનું તો કશું ભવિષ્ય જ નહી જોવ હવે તો એ જ કઉં છે કે
હાચી વાત માર ઘેર તો પેલું મ્યુનિસિપાલટીનું પાણી બી આવે ને તો બી મી તેન દિવસ અ હવે તો ગરમીમાં ઉનાળામાં તો પાંચ દિવસથી પાણી આવે. તો બી મેં એ દસ મિનિટ પાણી આવે ને તો બી મું ચલાઈ જ નાખું. પાંચ દિવસ તક પાણી બ ઓછું વાપરું હું પાણી ની બહુ કિંમત કરું છું ને કિંમત કરવાની જરૂરી છે આપણા માટે અમૂલ્ય છે આપણે પાણીની જેટલી કિંમત કરીએ ને
એટલેું પાણીની હવે આપણે કિંમત કરશું તો આપણે કશું આગળ કામ આવશે ને ભવિષ્યમાં કશું આ જો હવે હવે તમે પાણી સ્ટોર કરી મૂકી તો એક હછ નાદી નાહી જ નહીં જવાનું છે ને એ તો સ્ટોરમાં જ રવાનું છે ને
હાચી વાત છે નહી
આપણે સ્ટોર કરશું તો આપણે આરમાં આપણેે જ કશું કામ કરશું આપણેે જ કામ આવવાનું ને પાણી કોઈને બીજાને નથી કામવાનું ને પાણી તો આપણેે જ કામ આવશે નહી કોઈ આપણા છોકરા વાપરશે ને
આપણે જેવા તો કેમ ગોદમેરથી ડઢોલ નિખાળેને પછી પાણી લેએ છે તો આપણે તો બહુ પાણી કિંમત કરીએ એ લોકોને તો શું બોરિંગ મેસે જે જેટલો જોવે એટલ ફૂલ પાણી આવે તો એ્યાં લોકોને ખબર નહીં પડતી
એ જ છે ને આપણે પાણી સ્ટોર કરતા હોય તો આપણે કરવું જ જોઈએ કારણ કે છે ને આગળ ભવિષ્યમાં કોઈ દેખ્યું જોયું નથી છે.
કોઈ જોયું છે કોઈ જોયું નથી શે ને આપણે જો હવે પાણીનો સ્ટોર કરશું તો આપણે કશું આ હવે રાશન બી સ્ટોર કરશો તો આપે કશું આગળ મળવાનું છે તો પછી કશું નહી મળવાનું છે
સાચી વાત છે
હવે જો તમે કર્યું હશે તો તમને શું મળવાનું છે એનામાંથી
હચીવાય એના મારે ચોમાસાની વરસાદ પડી જાય ને તો આપણે પાણી પાણી થઈ જાય તો આપણે કોઈ દાડે પાણીની કોઈ દાડે પાણીની મુસીબત ના આવે આપણે સાચી વાત કે નહી ચલો હવે મને બહુ સારું લાગ્યું છે બહુ ગમ્યું છે મને શીખવા બી મળ્યું છે મને ધ્યાન બી જાણકારી બી મળી છે તમારા સાથે વાત કરો ચલો હવે પછીક મૂકું હું પછી કોલ કરું સારું